હેલો
આજ આજે આપડે કૃષિ ક્ષેત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છે. તો પેલું છે પ્રાચીન કાળથી કૃષિ ભારતમાં મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃતિ રહી છે. આજે પણ ભારત ની અર્થ વ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ રહ્યો છે. ખેતી ભારતનું એક મહત્વનું સાધન છે. શ્રમ શક્તિ લગભગ સાઠ ટકા જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે. ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો અને વિવિધ પ્રકારના કાચો માલ પર ખેતી જ મળે છે રાષ્ટ્રીય ઉત્પાદન કૃષિના અલગ-અલગ બાવીસ ટકા જેટલા હિસ્સામાં છે. ભારતીય અર્થવ્યવસ્થાનું મુખ્ય ખેતી પર આધારિત છે એમ ભારતે કૃષિ દેશ તરીકે ઓળખવામાં આવે છે.
અર્ધ્રુત મેદાનો બારેમાસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા સિંચાઈ કુશળ અને મિંતુ ખેડૂતોનો વગેરોને લીધેલા ભારતના મોટા ભાગના વિસ્તારમાં બે કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. તેમજ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રને પૂરતો વિકાસ સાંધી શક્યો નથી. ભારત ના ખેડૂત એક એકાંદરે ગરીબ અને નિરક્ષક છે. સિંચાઈની અપૂરતી સગવડ, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ વધારે કુંટુંબનું મોટું કદ, નાના કદના ખેતરો પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસ ઉદાસીન વલણ રાસાયણિક ખાતર, સુધારેલા બિર બિએ બિયારણ આધુનિક યંત્ર અને વિજ્ઞાન કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ નિક્ષી અહ શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જો જોડાવો તેમજ સમાજમાં ખેતી નો કહેવાતો ઉતરતો દરજ્જો વગેરે દે લીધે વૈશ્વિક ઉત્પાદન માટે ઓછું પ્ર ઓછું પ્રમાણમાં છે. ખરેખર તો ખેતી એ મહત્વનો વ્યવસાય છે.
મુખ્યત્વે કૃષિના તો પાંચ પ્રકાર છે, જેમાં પહેલું છે જીવન નિવાહ ખેતી આજાદી પછી આયોજન પંચની અનેક ખેતી વિકાસ આયોજનો અમલમાં લાવવામાં આવ્યું હતું. પણ ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છ એ. નાના કદ ના ખેતરો મોંઘા બિયારણ ખાતર અને અહ જંતુનાશક ઉપયોગ કરવો પોષક તેમ નથી ખેતરમાં થતું અનાજ અહ ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ અહ થાય છે. જે તેના કુટુંબમાં ભરપોષણમાં જ વપરાય જાય છે. તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાર ખેતી છે એમ આથી ભારતીય ખેતી આજે પણ મોટાભાગ વિસ્તારમાં જીવન નિર્વાહ ખેતીની પ્રવૃત્તિ જ ગણવામાં આવે છે.
સુકી ખેતી, હા એથી પણ એક ખેતીનો ભાગ જ છે. વરસાદ ઓછો પડે, સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે. એક જ પાક લેવામાં આવે છે, તેને સૂકી ખેતી કહે છે. અહીં જુવાર, બાજરી અને કથોળ જેવા પાણીની ઓછી જરૂત જરૂરિયાત વાળા પાકોની ખેતી થાય છે. ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણા ના પાક લેવામાં આવે છે.
હા. બીજી પણ એક ખેતી છે જેનું નામ છે આંધ્ર ખેતી. જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈ ની સગવડ પણ વધુ છે. તેવા વિસ્તારોમાં ભીની ખેતી, તેને તેનું નામ આપવામાં આવ્યું છે. કે ભીની ખેતી વરસાદ ના પડે કે ઓછો પડે, ત્યારે સિંચાઈ દ્વારા વર્ષોના એક કરતા વધુ પાક લઈ, શકાય છે જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉ. અને શાકભાજી જેવી ખેતી થી ખે સિંચાઈ કરવામાં આવે છે, તેને સૂકી ખેતી કે ભીની ખેતી પણ કેવા લોકો તેને નામ આપવામાં આવ્યું છે,
હા, બીજી એક છે સ્થળાંતરિત ખેતી, આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે, અહીં બે- ત્રણ વર્ષ ખેતી કરાય છે, જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આજ રીતે ખેતીનું થી શરુ કરવામાં આવે છે, તેને સ્થળાંતરિતથી કહેવામાં આવે છે. આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે, આ ખેતીમાં ઉત્પાદન ખુબ ઓછું થાય છે.
હા, તમે જેમ વાત કરી સ્થળંતરિત ખેતી અને બીજી પણ એક ખેતી છે, તે ખૂબ જાણીતી અને ખૂબ પ્રચલિત છે. તેનું નામ છે બગાયતી ખેતી, બાગાયતી ખેતી એક ખાસ પ્રકારની ખેતી છે એમાં, રબર, ચા, કોફી, કોકો, નારિયેલ ઉપરાંત સફરજન કે. સંતરા, દ્રાક્ષ, લીંબુ. વગેરે ફળોનો ખૂબ જ માવજાત સાથે તેની ખૂબ ખૂબ મહેનત કરીને ખેતી કરવામાં આવે છે, આ પ્રકારની ખેતીમાં વધુતરે મૂડીરોકાણ અ કુશળતા તકનીક જ્ઞાન થી યંત્રો, ખાતર, સિંચાઈ, પરીક્ષણ સંગ્રહ અને પરી પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી ખુબ જ જરૂરી છે તેના વગર શક ય પણ નથી.
હા સાચું કહ્યું. આ પ્રકારે ઘળી ખેતીના ઘણા બધા પ્રકાર હોય છે, ખેતી ઘણા બધા પ્રકારોથી કરી શકાય છે.
હા, બીજું પણ એ છે કે આજના સમયે લોકો છે. લોકો સિટી માં વસતા રહ્યા છે તો એથી ને ભૂલી ગયા છે. પેગ્ર ના સમયમાં ગામોમાં ફક્ત ખેતી જ થતી હતી, પછી ઔદ્યોગીકરણ થયું અને દેશનો વિકાસ થવા લાગ્યો તો લોકો શહેરમાં વસવા લાગ્યા. પહેલાતા સમય એ અ ચોમાસાના સિઝન ઋતુમાં ખુબ જ અનાજનું અનાજ ના પાક પાક નું વાવેતર કરવામાં આવતું હતું અને તે પાક વરસાદ પર આધારિત હતો. જો વરસાદ ઓછો પડે તો પાકનું વાવેતર ઓછું જોવા મળતું. અને પાક વરસાદ નું પ્રમાણ વધારે હોય તો ખુબ વધુ પાક નીકળે પરંતુ અત્યારના સમયે જોવામાં આવે તો અ ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદનું પ્રમાણ ઘટી રહ્યું છે. એના કા એના કારણે લોકો અજુ ખેડૂતોને જે પ્રમાણમાં પાણી જોઈતું હોય તે પ્રમાણમાં પાણી નથી મળતું તેથી આ પાકમાં ઘટાડો જોવા મળે છે.
હા ને એ જ રીતે વરસાદ ઘણો પડે એટલે પાણી પાણીની સમસ્યા દુકાળ જેવી સમસ્યા એ દુ વધારે પાણી આવી જાય, પૂર આવી જાય એવું એવી સ્થિતિ પર સર્જાય છે તેનાં લીધે ખેડૂતોને ખૂબ નુકસાન થાય છે એમે એમણે જે પાક કરેલો હોય તેમાં નુકસાન થાય છે. એમનું બધું ધોવાણ થઈ જાય છે.
હા આના પરથી મને એક વાત યાદ આવી કે એક એક વખતે ખુબ વધુ વરસાદ પડવાને કારણે ખેડૂત ખેડૂત લોકોએ ખૂબ વધુ પ્રમાણમાં અનાજનું વાવેતર કર્યું હતું. પરંતુ તે સમયે ખુબ વધુ વરસાદ પડ્યો હતો. વરસાદ વધારે પડવાને કારણે તેમનો પાક ધોવાઈ ગયો હતો. અને તેમને ખુબ મોટી પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું હતું. તેથી આપણને જાણવા મળે કે આ ગ્લોબલ વોર્મિંગના લીધે બધું જ છ જો થવાનું લાગ્યું છે. તો આપણે એને ઓછું કરવામાં આપણો ફાળો આપી શકીએ.
હ બરાબર, આપી શકીએ. આપણે કાળજી રાખી શકીએ પર્યાવરણમાં ઓછું પ્રદૂષણ થાય. ઓછું પ્રદૂષણ થવાના કારણે ગ્લોબલ વોર્મિંગમાં વધારે નુકસાન ન થાય. તેથી આપણે તેથી આપણે કરી શકીએ છીએ. ઓછું ઓછું પ્રમાણમાં કરી
હા ને બીજું એ છે કે ગ્લોબલ વોર્મિંગને ઘટાડવાનો મુખ્ય એક એક આપડા પાસે જેને જેથી અટકી શકે તે કારણ છે. આપડે વ વૃક્ષો કાપવાનું ટાળીયે જો આપડે વૃક્ષો કાપવાનું ટાળીયે તો વાતાવરણ શુદ્ધ રહેશે અને હવાનું અવરજવર ચાલુ રહેશે તો આપણે કે દર દરરોજ એક નિર્ણય લઈએ. અને પ્રત્યેક એક વ્યક્તિ દીઠ એક વૃક્ષનું વાવેતર કરવામાં આવે જેથી આપણને અત્યારના સમયે તો નથી પણ પછાડીના જતાં સમયે ભવિષ્યમાં આપણને ખૂબ એની મદદ થશે. દરેક એક વ્યક્તિ જો વૃક્ષનું વાવેતર કરશે તો આ આગલાના અગાળના પાંચ સાત વર્ષ પછી એ વૃક્ષ મોટા થઈને અ પ્રદૂષણ થતું હોય તો તેને અટકાવશે. તેથી જ આપણે વૃક્ષો વાવવા પર વધારે ધ્યાન આપવું જોઈએ. જે આપણા ખેતી ક્ષેત્રમાં ખૂબ ઉપયોગી છે.
વૃક્ષો હોવાથી આપણને આપણને પવનને એવું પણ મળી રહી શકે. એટલે આપણે વૃક્ષો વાવવા જોઈએ અને તેનાથી જમીન પણ અ આપણને સારી ર બની શકે એવું. ઉપજાઉ જમીન મળી શકે આપણને વૃક્ષો વાવવાથી. એટલે વૃક્ષો ઉગાડવા જ જોઈએ એ જ માનવું છે.
હા. આજે તો મને કૃષિ ક્ષેત્ર સાથે વાત કરવામાં મને ખૂબ જ મજા આવી અને એના પરથી મને ખૂબ ઘણું બધું જાણવા મળ્યું. જે હું મારા જીવનમાં ઉતારવાની પ્રયત્ન કરીશ.
હા મને પણ ખૂબ આનંદ થયો.